હલો ભાઈ નોકરી પર હતો.
એવું હય એમ ના.?
હમ તમે કરો.?
કેવું ચા કેવું ચા બોલ?
હકા ઘાટા બર તલ.?
હા!
હવે.
એવું છે એમ.?
તાછી નોકરી જઓ.?
અમારે બસ ચાલુ જાય.?
બેવવે.
તમે પણ લેબમાં નોકરી કરો છો. હું એ પણ લેબમાં જ છું.?
ભેગા તો નહીં ભણ લેબ અલગ-અલગ ને.
લેબ અલગ અલ કેવું હો લેબમાં ટેસ્ટિંગ વેસ્ટિંગ આવ વરસાદ નુ.
અમારે તો હાલ તો નવરા છીએ વરસાદ માં સવારે આવ્યું તું એક સાહીઠ,
એવું.
અમે હવાર થયા સાઈડ ગાડી લઈને ની સાઈડ હતી એસબીસી ની સાઈડ હતી હવાર જ ઇન આયા.
એવું છે એમને. કઈ બાજુ છે?
પારણ મજા તો. પાળન બાજુ જ હતી. હમ એસસીની અ ના હમ.
કેટલા મીટર હતું?
દસ મિનટ નુ હતું હોલ,
એવું છે એમને.
ના ના તમારે એસબીજી નો કે નહી.
ના અમારે તો. અમારે તો નહીં લાવ્યા. પણ અમારે તો નાની લેબ છે ને. તમારા જેવડી નથી ને.
તત.
હારુ,
બોલો.
તો ચેવું ચાલે ટેસ્ટિંગમાં તમારે?
હમ હલો.
હ હ હ,
હ હ, એલા બુડાદ બાયલ બોળ બ.